હલો.
હલો.
હા. મારો અવાજ આવી રહ્યો છે.
હા. હા. આવી રહ્યો છે.
હા. તો કેમ છો તમે?
બસ ખુશીમા હો.
હા, તો આજે આપણે થોડી શાકભાજી વિશે વાત કરીએે.
હા હા.
હા તો સા શાકભાજી જે છે એ ખૂબ જ રસપ્રદ વિષય છે કે જેના વગર આપણે જીવન પણ ના જીવી શકીએ આપણે હંમેશા રોટલી સાથે શાક તો જરૂરી જ છે, એટલે લીલા શાકભાજી હોય કે પછી સૂકા હોય એ ખૂબ જ જરૂરી છે, બરાબર છે ને
હા, હા શાકભાજી અટાણે શાકભાજી આપડે બહુ જ સૌથી આપણને કયું શાક ગમે છે એ વિશે આપડે વિચારીશું
હા, શાકભાજીમાં તો લગભગ આપણને બધાને બધા શાકભાજી ગમતા જ હોય છે અને શાકભાજીમાંથી આપ આપણને ઘણા બધા એવા સ્વાસ્થ્ય રિલેટેડ સ્વાસ્થ્ય માટે મહત્ત્વની જે છે, કેમકે એમાંથી આપણને વ વિટામિન, ખનીજ, ફાઈબર ઘણા એવા શરીર માટે ઉપયોગી જેવા હોય છે, કે એ આપણને એમાંથી મળતું રહેતું હોય છે
શાકભાજીમાં જેમ કેરીમાં આપણેે ફળોમાં આપણે કેરીને રાજા જેમ બનાવીએ છીએ એમાં શાકભાજીમાં બટેકાને પણ મુખ્ય બહુ જ મહત્વ આપવામાં આવે છે કે બધા શાકમાં તે ભળી જાય છે, એટલે એને પણ રાજાની ઘડે જ માન આપવામાં આવે છે, એટલે બટેટામાં ભલે પ્રોટીન વિટામીન્સ જે હોય તે પરંતુ બટેટાને સારું એવું માન આપવામાં આવ્યું છે
હા, એટલે બજારમાં પણ બીજી ઘણી બધી પ્રકારની જે છે એ જાતની શાકભાજી આપણને જોવા મળતી હોય છે, કેવી કેવી હોય છે, એના નામ આપશો
હા હા એમાં એવું છે કે બટેટા ટમાટર ડુંગળી રીંગણ ભીંડા કોબી ફૂલકોબી અને યુરિયા ગલકા એટલે આમાં ઘણા શાકભાજીઓ આપણને કાઢેલા છે ઘણા શાકભાજીઓ આપણને ઋતુ પ્રમાણે મળતા હોય છે
હા અને રંગબેરંગી શાકભાજી બજાર રંગબેરંગી જે શાકભાજી હોય છે એ આપણી બજારને પણ આકર્ષક બનાવે છે કેમકે દરેક શાકભાજીની પોતાની પોતાની વિશેષતાઓ હોય છે બરાબર છે ને કે કાારેલું હોય તો એનું કડવું હોય છે પણ એના ગુણ એના જે વિટામિન્સ છે એ બધા ખૂબ જ ઉપયોગી હોય છે પછી જે છે ગલકા તુરિયા જે છે એ તુરા હોય છે પણ એ પણ ખૂબ જ જરૂરી હોય છે ભીંડો પણ જોઈએ તો કે લીલા રંગ નો હોય છે અને જે ચીકણો હોય છે જે ચીકણો પદાર્થ જે છે એ પણ આપણા એ ખૂબ જ ઉપયોગી હોય છે તો આમ બધા શાકભાજી જે છે એ પોતપોતાની રીતે જે છે એ ખૂબ જ ગુણી હોય છે બરાબર છે ને
બધા શાકભાજીમાં પોતાનો એક ગુણ રહેલો જ છે જે એના ગુણથી જ તે પ્રખ્યાત છે જેમ કે કારેલા માં કડવો છે એમ ડુંગળીમાં તીખો છે મરચામાં તીખો છે ભીંડામાં ચીકણો છે ટમેટા ખટાસમાં છે.
હા તમારી વાત એકદમ સાચી છે અને અલગ-અલગ ઋતુમાં પણ અલગ અલગ પ્રકારની શાકભાજી જે છે એ વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવતી હોય છે જેમ કે ખેતરમાં શાકભાજીની ખેતી ઘણી ઘણી જગ્યાએ છે કે શાકભાજીની ખેતી કરવામાં આવે છે સૌથી પહેલાં એમાં જમીન તૈયાર કરી અને પછી જે છે એ બીજ રોપી અને પછી એને પાણી આપી અને પાક તૈયાર કરે ત્યાં સુધીની જે આ બધી પ્રક્રિયાઓ જે છે એ ખેડૂત દ્વારા કરવામાં આવતી હોય છે બરાબરને.
હા હા બરાબર છે કોઈ કોઈ શાકભાજી ના આ બીજ દ્વારા વાવેતર થાય છે અને કોઈ કોઈ શાકભાજી ન આપડે ફ્રૂટ વાવીએ તેમ રોપા કરીને જેમ કે રીંગણ ના રોપા કરવા પડે છે ટમેટા ના મરચાંના એ બધી વસ્તુના રોપા કરવા પડે છે અને રોપા કરી અને તેને ઉગાડવામાં આવે છે.
એ વાત એકદમ સાચી છે એટલે આવી રીતે જે તૈયાર ખેડૂતો જે છે એ શાકભાજીને તૈયાર કરતા હોય છે અને એમની મહેનત પણ ખૂબ જ સારી હોય છે જેના કારણે તાજી તાજી શાકભાજી છે જે બજાર સુધી પહોંચી શકે છે. કેટલીક શાકભાજીઓ જમીનની અંદર ઉગે છે એ તમને ખ્યાલ છે શાકભાજીના નામ. જે જમીનની અંદર ઉગતા હોય.
એમાં એવું છે બટેકા વેલા પર ઉગે છે અને જમીનમાં પણ ઉગે છે અને શક્કરિયા છે. અ શક્કરિયા અને બટેટા અને સુરણ એ બધા શાકભાજી છે એ જમીનમાં ઉગે છે.
જેમ મૂળા ગાજર આ બધી વસ્તુ પણ જમીનની અંદર જ થાય છે.
હમ્મ હ. હા હા ઈ બધું જમીનમાં જ થાય છે જેવા કે બીટ મૂળા હા એ અને ગાજર
હા અને હા. ઘણી વાનગી બનાવવામાં આવતી હોય છે જે અલગ અલગ દેશ પ્રમાણે અલગ અલગ વાનગીઓ બનતી હોય છે અને બજારમાં સવા અને સાંજે બંને તરફ આપણને તફાવત જોવા મળે છે કે સવારે જે છે માલ જે અપાજીનો જે માલ હોય છે એ તાજો અને આપણને બહુ સારો એવો જોવા મળતો હોય છે જેમ જેમ સાંજ પડે છે તેમ તે ઓછો થતો જાય છે બહ ભીડ સાંજે કેમ કે બજારમાં જે છે વધારે ભીડ હોય છે કેમ કે જે નોકરીયાત વર્ગ જે એ બધા સાંજના સમયે છૂટે તો એ ત્યારે જ શાકાજીમાં જતા હોય છે તો આમ સવારે શાકભાજી ખરીદવાથી અને સાંજે એમાં ઘણો તફાવત જોવા મળતો હોય છે.
હા એમાં સવારે જે ફ્રી હોય છે અને જેને જોબ નથી હોતી અને ધંધે ઓછું જવાનું હોય છે એ લોકો સવારમાં તાજે તાજા શાકભાજીનો ઉપયોગ કરી શકતા હોય છે પણ જે લોકોને જોબ ટાઈમસર નીકળી નથી શકતા લોકો સાંજે પણ એ લોકો છે ને બધું ખુલ્લું નથી કરી રખતા બધા પોટલા ના ખુલી નાખે એટલે સાંજે પણ જોકે તાજું જ જોવા મળે છે.
સાચે છે અને કેટલીક એવી શાકભાજીઓ એ છે કે જે ઝડપથી બગડી જતી હોય છે તેથી તેને યોગ્ય રીતે સાચવવી એ પણ જરૂરી બાબત છે અને શાકભાજીનો ઉપયોગ અન્ય ઘણા બધા એવા કામ જે છે તે તેમાં લઈ શકાય છે. કેટલાક લોકો શાકભાજીનો ઉપયોગ જે છે કલાત્મક રચનાઓ અને પ્રદર્શનોમાં પણ કરતા હોય છે આ ઘણી રસપ્રદ વાત છે એમ.
હા હા જેવો કે આપડે સલાડ બનાવીએ. તો સલાદ ને એક અલગ થી થાળી બનાવવામાં આવે છે અને જે બહ જ એને એવી રીતથી જો બીટું હોય કોબી હોય ગાજર હોય ચીપડા હોય એ બધું ડેકોરેશન કરીને સરસ લોકપ્રિય બનાવે છે એ થાળી એટલે આ ભોજનમાં આપણને જે એ બધું હોય ને વધારે આપને સ્વાદિષ્ટ લાગે અને બધું જોઈને ખાવાની પણ ઈચ્છા થાય એટલે સલાડમાં શાકભાજી ન સરસ એવો ઉપયોગ થાય છે.
હા અને શાકભાજીનું પરિવહન જે છે એ પણ ઘણું મહત્વનું હોય છે ચોક્કસ રીતે ખેતરથી બજાર સુધી પહોંચાડવા માટે ઘણી સારી એવી વ્યવસ્થા જે છે એ જરૂરી બની હોય છે કેમ કે શાકભાજીને વ્યવસ્થિત જો ન પહ પહંચાડવામાં આવે તો ટમેટા જેવા ફળ જે છે શાકભાજી જે છે એ ખરાબ થઈ જાય છે એટલે એને ખેતરથી બજાર સુધી પહોંચાડવા માટે પણ ઘણી સારી એવી મહેનત લાગે છે અને વ્યવસ્થિત રીતે એમને પહોંચાડવું. પડે છે‌. તો શાકભાજી જે છે એ કૃષિ એકબીજા સાથે ગાઢ રીતે એનો સંબંધ છે ખેતર સાથે ખેડૂતો સાથેટ બજું યોગી બનતું હોય છે.
હા હા અને અમુક શાકભાજી જે ખેડૂત તો છે દવા વગર ની પણ બનાવે છે. જેનો અલગથી ભાવ હોય છે, અલગથી એની ડિમાન્ડ હોય છે, જે લોકો ઓર્ગેનિક ખાતા હોય છે.
અત્યારે લોકો જે છે, શકવાજીલા સિટીમાં કેું હોય છે કે
ઉ ચાર વાચે બોલશો જરા. હા હા ઘણા લોકો કુંડામાં પણ છે કોથમી છે મેથી છે એને કે ધાણા કુંડામાં પણ એના બીજનું રોપણ કરે પાલક છે એ બધી વસ્તુઓ કુંડામાં વાવેતર કરતા હોય છે અને છજા પર પણ ગ્રીન હાઉસ બનાવતા હોય છે અને છજા પર પણ માટી નાખી અને વેલાઓ તૈયાર કરી તેમાં દૂધી તુરિયા ગલકા એના રૂપમાં પણ એ લોકો એવી રીતના ઉછેર કરતા હોય છે.
આજ આપણે ઘણી શાકભાજી વિશે વાત કરી તો એ બદલ મને પણ જાણવા મળ્યું હોને તમને પણ જાણવા મળ્યું હશે તો આભાર તમારો.
આભાર.